હલો હા જય શ્રી કૃષ્ણ કેમ છો? હ. મે રી મજા. હા તો આપણો ટોપિક છે શિક્ષણનું મહત્વ.
હ પણ શિક્ષણનું મહત્ત્વ અત્યારે વધી ગયું છે.
હા, આજના યુગમાં તો શિક્ષણનું બહુ જ મહત્વ છે,
હમ્મ સૌથી મહત્વની નોકરી શિક્ષણ છે, શિક્ષક વિદ્યાર્થીઓનો ભવિષ્ય કરે છે
બરાબર શિક્ષણ તો હવે મહત્વનું જ છે, બધા ઘરમાં તો હવે સ્કૂલમાં જ જાય જ છે. ગામડામાં પણ હવે તો સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, બહુ બધી. અને ગ જે ગરીબ હોય એના માટે ગવર્મેન્ટ સ્કૂલો પણ છે.
હા, લાયબ્રેરિયન પણ મહત્વનું છે. તેઓ વિદ્યાર્થીઓને પુસ્તકો અ અને માહિતીઓ પણ ઉપલબ્ધ કરાવ હો છે ને?
હમ્મ બરાબર. અને, ગ સ્ત્રીનું પણ. અ શિક્ષણ કરવું બહુ મહત્વનું છે. ઘરમાં કોઈ એક સ્ત્રી ભણેલી હોય તો આખા ઘરમાં. એ માહિતી પૂરી પાડે છે શિક્ષણની,
તો ખુબ મહત્વનો વિષય છે, સ્ત્રીઓ એ તો શીખવો જોઈએ.
હા!, અને આજકાલ સ્કૂલોમાં પણ. બહુ બધું શીખવામાં આવે છે, બાળકોને બધી એક્ટિવિટી લોકો શીખાવે છે, ગેમ્સ પણ ડ્રોઈંગ્સને જેમાં બાળકોને રુચિ હોય એ શીખાવે છે સ્કૂલમાં.
ટેકનોલોજી યુગમાં તો પણ ઓનલાઈન શિક્ષણ ની માંગ પણ વધી રહી છે.
હા, હવે આપણે કોઈ કોર્સ કરવાનો હોય તો ઓફલાઈન તો કોઈ વાર જઈ નહીં શકાય ને, કોઈ વાર આપણે સિટીમાં પણ એ કોર્સ અવેલેબલ નહીં હોય. તો આપણેે ઓનલાઈન પણ શીખી શકીએ છીએ,
હ હા તો શીખી શકે છે.
બરાબર.
હા, કારણ કે આજના વિદ્યાર્થીઓ જ આવતીકાલ અનું ભવિષ્ય છે ને. એટલે એમને તો શીખવવું જ જોઈએ.
હા એજ, મેં જે બનેલા નહીં હોય, એ લોકોની એમ માનસિક સ્થિતિ પણ જરેક અલગ જ હોય છે.
હા! આ તો છે જ. હા પણ એવું થાય છે કે, ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યો. અનેણી તનાવની સમસ્યા અનુભવતા હોય છે. એમને તનાવ ખુબ આવે છે અભ્યાસ નો
હા! બરાબર.
હા. આજના સમયમાં પ્રશિક્ષકા અથવા ટેલર ની જરૂરત પણ વધી રહી છે.
હા એ પણ છે.
હમ્મ, વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષણ આપે છે. અને સંશોધન કરવા માટે પ્રેરણા આપે છે.
બરાબર. ને ઉચ્ચ શિક્ષણ લેવું તો જરૂરી જ છે. હા એજ. ને આજ કલ જોબ માટે પણ શિક્ષણનું તો બહુ મહત્ત્વ છે.
હા હા! પછી. હા શિક્ષક. જો સ્કૂલમાં જ શિક્ષકો વિદ્યાર્થીઓની સુસ્ત પ્રમાણિક. અને સારા સંસ્કારો વિકસિત કરે છે.
હમમ
હા બહુ બધી સ્કૂલોમાં એમ રિસર્ચ થઈ છે. અને ને નવું નવું કઈ એ લોકો પ્રોડક્ટ બનાવે છે.
હા! એનાથી આત્મવિશ્વાસ વધે છે છોકરાઓનો.
હમ! હા! અને એ લોકોને સક્સેસ પણ મળે છે. ને હા! મોટિવેશન તો સ્કૂલમાં અપાય છે.
હા! હા આ શિક્ષણ ક્ષેત્રમાં કામ કરનારા લોકોને સમાજમાં મોટું અમૂલ્ય સેવા આપે છે.
બરાબર ને આજકાલ તો શિક્ષાના બધ બધું છે એના સિવાય તો કંઈ થાય જ નહીં.
હા હા તો છે જ
શિક્ષણ ક્ષેત્ર દરેક નોકરી શું છે કે વિકાસ માટે આવશ્યક છે.
હા બધા થી પેલે તો ડિગ્રી જ માંગે છે કોઈ પણ જોબ માટે તમે કેટલું ભણેલા છો?
હા આજ માંગે છે તમે બહાર કઈ પણ જોબ ના જો
હા આજકાલ તો સ્કૂલમાં પણ અને સ્કૂલમાં પણ બહુ બધી એક્ટિવિટીઝ શીખવામાં આવે. હોય છે આપ એજો
હા હવે એ જ શિક્ષક બાલકોની પ્રેમથી શિક્ષણ આપે છે ને આ તો બહુ સરળ તો લોકો ને શીખવાની ઈચ્છા બઉ થાય છે.
હા અને અમુક શિક્ષકો એવા હોય કે બઉ- સ્ટ્રિક્ટ હોય છે લોકો એમ મારે છે તો એવું તો બાળકોને ના ગમે પછી
ના એવું તો ના ગમે બાલકોને એવું તો ના ચાલતું ને
એજ ને આજ કાલ તો મોટી મોટી પરીક્ષાઓ જેવી નીટ છે જેઈ એના માટે તો બહુ ભણવુ પડે છે. નહી એના પછી પાછો સેલેરી પણ સારી મળતી છે.
હા સેલરી પણ મળે છે.
હં આપણે આપના ઘરનો વિકાસ કરવા માટે શિક્ષણ તો ઉપયોગી જ છે.
હા ઉપયોગી છે. હ તો તો કેવી રાબને બ સરસ થાય છે
બરાબર ને હવે આ પણ જોવા મળે છે. કે ગામડાઓમાં જે ભણેલા નહીં હોય એ લોકોની મેન્ટલિટી જ જરાક અલગ હોય છે.
આપણા થોટ સેમ ના હોય બધાના
હા હા હા તો સાચી કોઈ
અમુક ધરમાં એવું માનવામાં આવે છે કે દસ છોકરીઓ દસ બાર ભણે એના પછી તો પૂરું. પણ એવું ના હોય એના આગળ પણ ભણાવવું જોઈએ.
ક
હ કેમ કે કોને ખબર ક્યારે શિક્ષણ ની જરૂર પડી જાય છે ક્યારે આપણે જોબ કરવી પડહે
હરા ગો સાત અ જ
હા ને અમુક છોકરાઓ એવા હોય કે ફેલ થઈ જાય એ અને પછી એ લોકો નિરાશ થઈ જાય છે. પણ નહી સ્કૂલમાં એવું મોટીવેટ કરવું જોઈએ લોકોને
હ થોડું સ્થાન મળે છે. છોકરા ઓને
હમ્મ, બરાબર
જો છે આજના જમાનામાં જે શિક્ષક છે. સમાજને સાચા માર્ગે તો પેરેન્ટ્સ પણ શિક્ષકો તો સારા સર થાય છેને હા, તો તે સારી રીતે શીખવાડે સારા રીતે હા
હ બરાબર
હ
આજકાલ તો પાછું બધું ઓનલાઈન પણ મળી જ જતું છે, આપણે જે જેની માહિતી જોઈએ યુટ્યુબ પર બધું કોરોનાના સમયમાં તો યુટ્યુબ જ એક સહારો હતો ભનવાનો બીજું તો આજકાલ એવું જ છે, કે નહી પહેલાના સમયમાં એવું હતુ, કે સ્ત્રીઓએ ભણવું ના જોઈએ પણ કોને ખબર ક્યારે ઘરમાં કોઈ ન મૃત્યુ થઈ જાય એના પછી, તો આપણેે જ બધું કરવું પડે ને તો આપણે બનેલા હોય તો આપણી પાસે બેકઅપ ઓપ્શન રહી, કે આપણે જોબ કરી શકીએ
હા, બાકી તો હ બા બ હોય તો બેંક ન સમજે છે. ને તો બંકમાં ખબર બહાર શું ચાલે છે, આ ના સમજત એમ ના
એ જ ને પાછું આપણે બનેલા હોય તો હં આપણે આપણા બાળકોને ભનાવી શકીએ
હા તે તો હા, તો
હ, અને આપણે એમ ટ્યુશન લઈને પણ એમ સાઈડ ઇન્કમ આપણે મળી જ મળી શકે છે.
કે સ્કૂલમાં પણ ફોકસ છે.
હમ બરાબર છે.
અચ
એ શિક્ષણથી આપને જ્ઞાન મળે છે તો લેવું જ જોઈએ
હા આપની હ બ તા પજી ભંજી બનાની પણીપસી કઢવા છે.
જીવન કેવી રીતે જીવવું હો અને સ્કૂલો માં તો સ્વચ્છતા પણ શીખવવામાં આવે ને પછી બધું જ્ઞાન આપવામાં આવે છે. છોકરીઓને બી- પીરિયડ્સના રિલેટેડ એ લોકો ગાઈડ કરે છે.
હા, હા તોછ
ને આપડે કોઈ સ્પોર્ટ્સમાં સારા હોય, તો એ લોકો આપને બીજી સ્કૂલોમાં પણ રમાડ છે. નેશનલ લેવલ- સુધી પણ લઈ જતા છે, સર્ટિફિકેટ્સ પણ આપે છે. તો આ તો આપણા માટે સારું, કેવાય
હા, હા તો સારું કેવાય
હ, અને એમ સ્કૂલોમાં તો મનોરંજન પણ થાય છે. જે વચ્ચે કોમ્પિટિશન્સ રહી છે ડાન્સની સંગીતની તો તમને ભણવામાં ઇન્ટરેસ્ટ ના હોય તમને આ બધામાં ઇન્ટરેસ્ટ હોય તો આમાં પણ તમને અગાડી લઈ જાય છે.
હા આપણ જાય છે ટેકનોલોજીમાં પણ બ સ્કૂલ ખે છે હ ઑનલાન હ જો વિધાર્થી ન ના જતા હોય એમને ઓનલાઈન નો પણ ઓપ્શન છે જેમ કે શકી છે ઘર વેટા
બરાબર છે ને સ્કૂલમાં પણ સેફ્ટી જાળવવી જોઈએ પેરેન્ટસે કેમકે આજ કલ તો હા સ્કૂલમાં પણ કઈ પણ થઈ જતું છે. સ્કૂલ માં જવા એમ કઈ હ વેન મે કિડનેપિંગ થઈ જાય છે એવું કઈ હ છોકરીઓ સાથે તો એની પણ આપણે હ સેફ્ટી રાખવી જોઈએ.
હા સ્કૂલમાં પણ સેફ નથી કઈ સેફ નથી આ તો સેફ્ટી થી સ્કૂલમાં પણ જોઈએ. શિક્ષણ હોવું જોઈએ, અંતમાં તો હું એટલું જ કઈસ.
હા અને પોતાના શિક્ષણનો સારો ઉપયોગ કરવો જોઈએ નહીં તો કોઈ વાર હું થાય કે એમ અહંકાર આવી જતું છે કે મેં હું ભણેલી છું. તો હા તો એવું ના કરવું જોઈએ.
એવું નકહ, સાચી વાત છે એવું નથી પૂછ્યું.
હા, સારું ચલો. હા થેન્ક યુ, હા, હા, હા, બાય.